અવાજ આવે છે.
હા આવે છે અવાજ કેમ છો.
મજામાં મજામાં. કેવું ચાલે છે ઉનાળો.
હા બસ સારો ગરમી ઘણી છે.
બરાબર હવે આજે. આપણે નાના છોકરાઓને નાનપણથી આપણે કેવી રીતે શીખવવું જોઈએ કયા સંસ્કાર આપવા જોઈએ કેવી તાલીમ આપવી જોઈએ એના વિશે આપણે થોડી વાતો કરીએ.
હા હા ચો. સરસ ટોપિક છે હમ.
છોકરાઓને આપણે જન્મથી જ આપણે થોડું પાંચ છ મહિનાનો છોકરો થાય એટલે આપણે સવારે સાંજે આપણે જે દીવા કરીએ ભગવાનના એટલે આપણાં ખોડામાં એને બેસાડવું જોઈએ. એટલે થોડો એને ભક્તિ નો રસ ઉતરતો જાય.
હમ હ.
પછી જેવું ચાલવા ચા સમજતું થાય, થોડુંક ચાલવા લાગે એટલે આપણે એને એક એક નાની નાની વસ્તુ કે ભાઈ પેલું લઈ આવ, આ લઈ આવ, એટલે એને થોડુંક પ્રેક્ટિસ થાય. કે ભાઈ આપલે કરવાની ખ્યાલ આવે.
હમ કોઈ મંગાવે તો એ પ્રમાણે ફોલો કરે છે ઓર્ડર્સ કે નહીં એ રીતે આવડેને.
એ કઈ વસ્તુ એને જ આપણે ખાવા માટે આપી હોય તો એને શેર કરવાનું આપણે શીખવવાનું હોય. કે ભાઈ આપડે એકલા એ ખાવાનું નોની બધાને વેચીને આપીને જ ખાવાનું. એટલે બધાંને અપાવી એટલેને નન પણ ટે નવી નવી આદતો પડતી જાય.
હા, હા બરાબર છે.
નાનપણથી જેટલાં અલગ અલગ આપણે એને શીખી શીખાવયુ હોય તો મોટા થતા એને તકલીફ નહી પડે બધી.
હમ્મ બરાબર છે. અને અ આજકાલ તો પર્સનલ હાઈજીનની પણ ઘણી બોલબાલા છે. એટલે આપણે ઇન્ડિયામાં તો કેવું છે કે એટલું બધું એનું મહત્ત્વ નથી સમજતા આપણે પણ ફોરેન કન્ટ્રીઝમાં જયારે જઈએ ને અથવા એ લોકો અહીંયા આવે તો એ ડિફરન્સ ક્લિયરલી ખબર પડે કે એ લોકો પો પોતાના શરીર એકદમ સાફ રાખે એમ. બિલકુલ મેલનો નિશા ન ના હોય. દાંત, આંખ, નાક કાન પછી ચામડી જેમ કે આપડે લોકો જોઈએ તો કોણી ને બધું મો ટે ભાગે કોણી ઘૂટાણ બધું આપણું ગંદું જ હોય. છોકરાઓને, મોટાઓનું પણ, જ્યારે ફોરેન જે છે તા એ લોકો, પોતાનું શરીર સાફ રાખવા માટે પહેલે થી એ રીતે એમને ટેવ જ પડેલી હોય. કે કોઈ પણ જગ્યાએ થોડોક પણ હોય ને એ લોકો ચલાવી ના લે, એટલે રોજ નાતી વખતે એ રીતે આખું શરીર સાફ રાખવાની, આખી કે ઘસી-ઘસીને કોણી સાફ કરવાની, ઘૂંટણ ધોવાના કે ઘૂંટી પર જે મેલ જામી જાય છે. અને આંગણાની વચ્ચે ધોવાનું પછી બ્રશ કરીને ઉઊલ કરવાની અને ટોયલેટ ટ્રેનિંગમાં, ઘણી વાર લોકો છોકરાઓને સરખું શીખવાડતા નથી હોતા. કે કેવી રીતે પાણી છોડવાનું અને શું ધ્યાન રાખવાનું, તો એ બધું પણ અગત્યનો ભાગ ભજવે છે બાકી ઘણી વાર એવું જોઈ કે છોકરા, ગમે એટલું ભણેલા હોય પણ એમને આ બધી બેઝિક જે એટિકેટ્સ છે એનો ખ્યાલ જ નથી આવતો. કે કાનમાં મેલ હોય અને ઇન્ટરવ્યુ જ્યારે આપવા જાઓ. તો એ પછી કેવી ઇમ્પ્રેશન. તમે છોડીને આવો, અથવા વાળ ગંદા હોય તમારા, તો એ રીતની જે મેનર્સ છે, હેલ્થ અને હાઈજીનને લગતી એ પણ ઘણી બધી જરૂરી છે. આજકાલ બધાને શીખવાડવી, જોઈએ
બરાબર. છોકરાઓને જેટલી આપડણે નાનપણથી જેવી જેવી આદતો પાડીએ ને, એવી પડે. નાના છોકરા આજકાલ તો એવું એવું બધું થઈ ગયું છે કે મમ્મી લોકો છોકરાઓને ખાવા બેસાડે, એટલે મોબાાઈલ જ આપી દઈ. એટલે પેલું છોકરું શાંતિ થી મોબાઈલ જોતા-જોતા ખાઈ લઈ. હં, પેલા જેવું કેવું મમ્મી લોકો બધી છોકરાઓને વાર્તા કહેતા બધી નવી નવી વસ્તુ કહેતા એટલે પેલા લોકો શાંતિથી સાંભળતા સાંભળતા જમતા હતા. હવે તો બહુ ખરાબ કલ્ચર થઈ ગયું છે. જ
હમ હમ હમ, સાચી વાત છે. એના લીધે જ પછી, છોકરાઓનું ધ્યાન ખાવામાં અને જે ખાધેલું હોય એ સર પચે પણ નહી, અને બીજા હે ઈસુશૂઝ ઉભા થાયે છે. જમતી વખતે ખાલી જમવા ધ્યાન આપ પીએ ને તો એના સ તેથી વિશેષકર બીજું છે જ નહીં દુનિયામાં.
લા આપેડે કેવું શીરો છે, ગોડપાપડી છે, લાડુ છે એવું બધું આપણે છોકરાઓને આદત પાડતા હતા હવે આજે તો આજકાલ તો મેગી ને એવા બધા એ નીકળી ગયા છે ફૂડ કે. છોકરાઓને પહેલાની જે વાનગીઓ હવે લોકોને અડકવાનું પણ મન નથી થતું.
હા, હા એ. એટલે એમના લિસ્ટમાં છે જ નહીં કે આ બધું પણ ખવાય એમ. એમને રોજને રોજ ચટાકેદાર મસાલેેદાર અને પેલી તા તીખી તમતમતી એ ટાઈપની વાનગીઓ જ ખાવાનું ભાવે. આપડે ઘરનું સાદું બનાવ્યું હોય કે દાળ અને રોટ લી કે શાકને રોટલી. તો એમાં પછી ઘણી વાર એ લોકોને મન નથી થતું ખાવાનું. કે કઈ સારું કેમ ના બનાવે. પણ એક રૂલ એવો ઘરમાં રાખવો જરૂરી છે કે આપણે સાતે સાત દિવસ અઠવાડિયાના ચટાકેદાર અને અ જુદી જુદી વાનગી ના ખાઈ શકી સાદું ભોજન પણ એ બેઝિક નેસિટી છે. એટલે મેં તો મારા ઘર મે આવી તેટેવ જ પાડી છે કે અઠવાડિયામાં બે વાર કઈ સાંજે કઈ વાનગી એવું બને જેમ કે રગડા પેટીસ છે કે પછી સેન્ડવીચ જે કે. જે કં છોકરા હ થોડું લેટેસ્ટ પાાવ એવ પણ બાકીના ટાઈમમાં આપણે કટ કઠોળ છે કઠોળને રોટલા અને રોટલી ખીચડી એ રીતની ટેવ પાડી જ છે કે જેથી એમને રોજ ને રોજ આવું ખાવાનું પછી. અ ભાવતું થઈ જાય. તો પછી આ સાદુ ખાવાને લોકો ખાય જ ન શકે.
કલ્ચર છે ને કે મમ્મી લોકોને પણ મોબાઈલનો વધારે ઇન્ટરેસ્ટ ભાગી ગયો છે ને તો છોકરાઓને બધું તૈયાર ફૂડ પેકેટ આવે ને સીધા આપી જ દે એ છોકરું ખાઈને મમ્મી લોકોના મોબાઈલમાં મસ્ત ર આવું પણ બધું ચાલુ છે હમણાં. જે સંસ્કાર જે છોકરાને હા જે જરૂરી એને શીખવવાનું છે એની જગ્યા પર મોબાઈલ મોબાઈલે લઈ લીધી છે બધી
હમ. અને મોબાાઈલમાં પણ કેવું છે કે ગમે તે જે શોર્ટ લોકો જે રેકમેન્ડમાં આવે જે છોકરાની એજ માટે રિલેવન્ટ હોય કે નહીં હોય. એ બધું છોકરા આમ જ સ્ક્રોલ કર્યા કરે.
હમ. પહેર છોકરાઓનો પહેરવેશ પણ ચેન્જ થઈ ગયો પેલા જે પહેરતા હતા હવે તો બધા શોર્ટસ પહેરે ને એવું બધું પહેરે કે આપણને કોઈક વાર એમ થાય કે આની મમ્મી આ રીતે પહેરાયું હશે એમ મમ્મી મમ્મી ને છોકરો તો નાના છે પણ મમ્મ મમ્મી ને તો ખ્યાલ આવવો જોઈએ.
સાચી વાત છે એકદમ સાચી વાત છે અને એને લીધે જ પછી આગળ જતા એ છોકરાઓ જે જેમણે પહેલે થી આજ રીતનું પહેર્યું હોય એમને પછી આગળ જતા થોડા રેસ્ટ્રીક્શન સ્કૂલ કોલેજમાં આવે અથવા તો આગળ જતાં લગ્ન પછી આવે કે અમુક પ્રસંગે અમુક વસ્તુ જ શોભે. તો મંદિર માં જે ગયા હોઈએ કેમ પછી એવી રીતે ખુલ્લા કપડાં પહેરવાની ટેવ હોય. તો એ એમને પછી અઘરું લાગે અને સમાજમાં સેટ ના થઈ શકે.
કોઈ મહેમાન આવીએ તો આપણે એને એ પાણી આપવા મોકલીએ એ બધું હવે જતું રહ્યું છોકરાઓ મોબાઈલમાં એવ એવા વસ્ત હોય કોઈ આવ્યા હોય તો એ લોકોને કંઈ ફરક જ નહીં પડે કશું કહી તો એ લોકોને ગુસ્સો આવી જાય કેમ કે મોબાઈલમાંથી એ લોકો નું ધ્યાન હટાય એટલે એ લોકોને ગુસ્સો આવે. એટલે હવે થોડુંક ઘણું બધું ચેન્જ થઈ ગયું પહેલાંના જમાના કરતાં અત્યારે.
બરાબર છે હા એકદમ સાચી વાત છે.
હવે એ લોકો એ આપણને શિખામણ આપે છે આપણે એ લોકેને શીખવાવાળની જગ્યાએ. કે તમારે આમ નહી કરવાનું તમારે આમ નહી કરવાનું.
હા હ કરેક કરેક હા બીજું કેવું છે કે ઘણી વાર છોકરાઓને આપણેે વડીલો સાથે કે બીજા સાથે ફોન ઉપ ઉપર કે એમ પણ વાત કરતાં પણ શીખવવું પડે છે.
શીખવવું પડે હમ.
કારણ કે, પેહેલા તો બધાં આજુબાજુ સાથે જ રેતા હતા એ એટલે એવી કઈ બહુ જરૂરિયાત નથી બધ બધાં એ રીતે જ વાતો કરતા હોય, હવે કેવું છે કે સિટીઝમાં રહેતા હોય અને એમના ફેમિલી વાળા ગામડામાં રેતા હોય કે રીતે, અથવા બીજા સિટીમાં તો રેગ્યુલરલી ફોન પર સંપર્ક રાખવો પડે અને એ જો નહી રાખે ને તો સંપર્ક કપાઈ જાય છે, પછી છોક છોકરાઓનો પણ અને માઉ બાપે પણ રાખ રાખવું પડે.
ને એ લોકો પછી દાદા ને બા કઈ પૂછે તો એ લોકોને ગુસ્સો આવે પેલું, કોઈ કનેક્શન જ નહી હોય એ કો એટલે વાત દાદાને બાને કેવી વાત કરવાની હોય પોતાના છોકરાના છોકરા સાથે પણ છો કકરાઓને વસ્તુ ગમતી ના હોય.
ગમતી નહી હોય અથવા તો કેવું પેલું ટેવ નહી હોય ને! વાત કરવાની એટલે થોડું અજૂગતું લાગે એમ. કેમની સાથે શું વાત કરીએ? એવું થઈ જાય પણ, એ ટેવ પણ ધીરે ધીરે નાનપણથી પાડી જ હોય કે ભાઈ અઠવાડિયે વાત કરી લેવાની તો પછી એ મોટા એ રીતનો પ્રોબ્લેમ નહી આવે. અને ઘણી વાર કેવું છે કે, એ લોકોના રસ ના વિષયો પણ જુદા હોય એટલે જે છે હવે ઘરડા લોકો અને વચ્ચેની જે પેઢી છે. એ વચ્ચે મોટે ભાગે પીસાતી હોય છે, કારણ કે ગરડા લોકો છે એમને સમજ જ નહીં પડે કે આમની શું રિક્વાયરમેન્ટ છે અને જે આ છે એ લોકો પણ પણ સમજ ની પડે કે આ આની શું જરૂર છે. એમ એટલે એમાં આપણા જેવા વચ્ચે વાળા બધા મીડિએેરનું કામ કરતા હોઈએ છીએ આપણે આપણેે કે ના ના તો આવું હોય એટલા માટે આ રીતે ન હોય એ આપણે સંસ્કાર અને આપણા જે સમાજમાં રહેતા હોઈએ, એ સમાજનું કલ્ચર છે કે પછી એના રીત રિવાજ છે એ પણ આપણે વાર તેવાર તે મને શીખવાડતા રહેવા પડે, તો જ એમના મનમાં એ ઉતરે બાકી એમને સિટીમાં તો બધું કોમન જ હોય એટલે ઓવર અ પીરિયડ જો આપણે નહીં શીખએ તો અમુક સમય પછી એમને કંઈ જ ખબર ના હોય એમ જે આપડા કનેક્ટ વતનથી તો ડિસકનેક્ટ
થ જાય, એટલે એ લોકોને સમયાંતરે મોટા થઈ ગયા હોય, તો એ લોકોને અઠવાડે પંદર દિવસે કેવું પડે કે, ભાઈ તમે જરાક બા દાદા ગામ રેતા છે જરાક જોુઓ ત્યાં જઈયા હો, એટલે એ લોકોને થોડું ધીરે, ધીરે, ધીરે પછી એ લોકોને એક કનેક્શન જોડા
હા, એ કનેક્શન જોડેલું રાખવું બહવ જરૂરી છે, હમ, સાચી વાત. વાતો વાતોમાં ક્યાં દસ મીનીટ થઈ ગઈ.
હા, એજ ક્યાં ટાઈમ પસાર થ જાય કઈ ખબર નથી પડતું
હા ઘણું જાણવાનું મળ્યું તમારી સાથે વાત કરીને હા, ઓકે ઓકે ચાલો હા આવજો.
આવજો હા.